અવાજ આવે કમ્પ્લીટ
આવે છે
દિવાળી
દવાળીની મોસમ
હમ કેવો તમારી કન વરસાદ
હમા તો બે દિવસથી ચાલુ ચાલુ છે વરસાદ ક્યાં બહાર જવાની
અમાર ભી બહુ વર્ષ ચાલુ કોલેજ ભી યાર નઈ જેવાતું એના કારણે તો લેક્ચરો બગડે બધા
આમાં તો સારું યાર આઈ ટી આઈ બાઈ ટી આઈ હાલ તો બંધ છે
હમ
વરસાદના કારણ
હા તમારે સારું પણ અમારે આજ તો એક ગ્રુપમાં મેસેજ આવ્યો હતો કે કોઈ વરસાદ ના કારણે ના આવી શકે એવું હોય તો ના આવતા
ચાલે એટલે ના જાવ તો કોઈ વાંધો ના આવે
હા એટલે એમ કેવાય ને કે આજે તરા ફોન આવીને ઈકાના સાહેબ ને એપ્લિકેશન લખીને મોકલવાની હતી.
અ સાહેબે ના પાડી ની
સા ના પાડી પણ અમારે સાહેબ યાર વિચિત્ર છે થોડુ
તો એ લખી પડે તો ફોન કરી ના ચાલે
ચાલે ને
તો બસતા ફોન કર
સાહેબ નો મેસેજ આવી ગયો એટલે ચિંતા નહી હવે તો
બરાબર
આપરે ખેતરમાં શું ઉગાડ્યુ
મગફળી ઉગાડી હ અને આ બધું ઝાડકા મશીન નાખ્યું ને એવુ બધુ
એવું હોય જાટકા મશીન ઉગાડ્યુ
તાટકા મશીન મૂકી લ ચોખ્ફે ભૂંડ ના આવેને કારણે
ના આ શું કેહેવાય કો કરંટ આ આવી જશે તો
એમ ના આવે ને યાર બધા માણસો હોય નને તો વર રાખવા વાળા
તો બરોબર બાકી કરંટ આવે ને ચગ જાય માણસ
ના એટલું બધું ના થાય એ તો નોર્મલ થાય.
હમ્મ
જાડકો ખાઈ ભય પડે બીજું કોઈ ના થાય.
અલા ભાઈ ફેકી દે માણસ ને હું ભૂંડને ફેંકી દે ને આપડે શુ
ઘરનો ઘરનો ઝાટકો ફેકી દે
ઘરનો કરંત લાગે એ તો ના છોડે ભાઈ
બધું અરખું જ કહેવાય એટલું બધું કહે કે ઝાડકો વધારે ના અડ
વધાર ના અડે નહી ફેંકી દે ટ્રાય કર્યું કદી
ટ્રાય ના કરાય
ટ્રાય કરો ને તો એ આમ કરી આમ દેખ આમદે. ઓ મોકડી અડાડે ને ઓમ ફેંકી નાખશે તને આખો
આમ ફેકાઈ જાય નહી વઘાર આડો પાળો તો તો માણસ
કાલ કાલ હ ને બધા મળીને શાંતિ થી પહોચ જતા હતા ને
હા
તો એક સ્ટેટસ આયુ
કેવુ
અમદાવાદ થી એક ચિત્તો વળ્યો અને એમ કેતો તો
એ જોયુ હ પાટણમાં કોમાં આવું હ નઈ
કેમ પાટણમાં મૂકવા આવું હ કે બધા બધા બન્ક બંકાને મરદના ફાળિયાઓ છે.
પણ ખબર હતી મેં ક યુ વકીમ બે જા ઈ મરદ ના ફડિયામાં બઉુ છે વિકી મ કવુ
હા
એના પછી મે કેતો કે શેટાનમાંકમ જવુ ચણસમાં એવે
ચાણન્સ માં હવે તો મહારાજ રહેશે ને યાર
હા એદને
હમ્મ
મહારાજ ને ક થોડું એવું કામ કરવુ, કે ચિતો તમારા વસમાં આઈ જાય.
મહારાજને હમણાંથી બોલાવતો નથી કે જોતો ભી નથી.
બોલાતો નથી વાહ
વાહ બોલાવતો તો નતો જ પણ બોલાવતો નથી.
પેલા તને ઓળખે છે
હા ઓળખા તો ખરા ને ભાઈ
કેવી રીતે
મન પસંદ કર મને ઓળખે નહી ભાઈ
એેવું થોડી ના હોયે
ઓળખણ ભાઈ હા તમારે હેલો
હા
હવે કયો તહેવાર આપવાનો છે
ભાઈ બીજ એટલે કે રક્ષાબંધન
ભાઈ બીચ ક રક્ષાબંધન
એ રક્ષાબંધન ને બાજ બીજ કેહેવાય
એવું હોય
ત એવું જો પેલા ભાઈ બીજ પછ રક્ષાબંધન આવે ને
એટલે તું તારી બેન ને રાખડી બાંધીશ
રક્ષાબંધ ભાઈ બીજ એટલે જેમ કે બીજ આવે ને રામાપીર ની એ કેહેવાય
હા શું આપેલા કોઈ આમ વિચાર કર્યો કે બેનને કોઈ ગિફ્ટ આપવાનું
હમ્મ ના હવે પૈસા આપવા ના કા તો પાઈ મીઠાઈ બી થૈલાબાની વિધધ
એ સસ્તા પ પોટે એના આખવાનું.
સસ્તા માં જોઈને હાલ તો યાર મંઘવારી જેટલી બધી છે
હું તો વિચાર્યું થોડુંક પણ થોડુંક બજેટ બહાર પોહકી ગયું હું પણ થઇ જશે એ તો પૈસા
શું જેટલું વસ્તુ આલી હોય ખબર પાકીને બધું પરસ બરસ બધું ગણી ગ એ ગિફ્ટ તો ના આલી કેવાય
ના કેવાય ન યાર એ ક્યાં ગિફ્ટ કેહેવાય હવે તમે પૈસાથી થોડી લાવે
હ હું મહેનત કરીક
મહેનત એ વાત સાચી ભાઈ લેવા જવાની લાવવાની મહેનત તો કરીને ઇજ્જત
હા એ મોટી મહેનત એક તો વાળી જતી જાય થારું કેવાછ જી જ હ હાલગા એટલ
વાતા તમે
હમ્મ
લોકોક પેલા મ મત્કો ખેલ કે પેલા પેલું કારણ બરોબર આ ઈજ્જત ક ખ કે કરી
હવે ઈજ્જત બત ચીમકે હડકાવ એટલે ના હડકાવ હોય તો ત્યારે વેણવા જતા
પણ ભાઈ આ કેવું સરળગાય્યું દિવસે તે
માણસવા આતા હ તે
એવી વાત સાચી પણ આમ આપડે હળગઈ વાત તો સા આપડે હળગ એટલે જેવું તેવું હોય પછી
બોલો ભાઈ ખબર વિડીયો ઉતારતો તો સરગાઈ આપડે હાર કેવાય આકળી ગયા પેહલા
હા વરસાદ પણ બનતાતો નથી યાર બાર
એ સુરતમાં તો કે કેટલો વરસાદ પડ્યો એક એક માળ ઊંચો પાણી છે હજુ પણ
ના હોય મા માસી છોકરો ત્યાં બસ ડ્રાઈવર માં છે તો તો એમ તો ભઈ આવી
એક એક માળ ઊંચો એટલે કેટલી કેહેવાય બસ પણ એના આગળ કઈ ના કહેવાય
બઉુ ના કહેવાય યાર આ તો એ બસ ચલાવ તો એને બહુ તકલીફ પડશે આવાને
બસ એડ થોડી જ બાાયક આખા ડૂબી જાય
હા એજ નહી એટલે તો બઉુ તકલીફ બહુ નની પડે યાર એને હવે
એ તો નેકળી જાય તો એ બધી ગટરો ફૂલો એટલે
હમ્મ.
હાલે તો રેવાનું છે આમાં શું? .
સુરત યાર કેવડી મોટી સ્થિ ને આવું બધું થાય તો હા.
. એ તો ચોખ્ખું રાખવું પડ ને ગટરોનેધુંધુંંદર થોયું ને ગતરો નાખાય.
એ વાત પણ સાચી
કચરા એટલે પોલથીન ના કારણે બધું અડઈ જાય એટલે પછી શું થાય કે
હમ્મ.
પ્લાસ્ટિક એટલે બધું પ્લાસ્ટિક જેવું જ છે.
હમ્મ પ્લાસ્ટિક યાર બહ મોટું બહ ખરાબ વસ્તું
એજ ને તેમને. સાત ન અડત્રીસ.
ઓ હો હો.
યારમમ સારું એક એક જગ્યાએ જોઈએ તો સારું કેહેવાય વરસાદ. ઉનાળા માં કોઈ પાણી ના મળ વૃક્ષો ન બધું મલી રેય.
એ વસ્તુ સારું પણ બહુ ના સારું.
એ વા નદી પાણી આવ્યું આપડે?
જવું હોય ઓટો ઓટો માળવા
ઓ વાટો માર જવાય પ્યારીને ના જવાય. પેલા તો મનેને આવુંજ નહી. એ વલસાડનું પાણી આવેને આવે નહીં?
હું અને પાથ મળીને તને હું હાથ પકડીને પાથ પગ પકડશે.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
એ .
મારે આ પાણીમાં નથી ના આવવું.
કેમ જદ થથી.
તો આધાર જ થાય.
તું કેતો તો મને મન કેતા હા મટી યુધે મનતો.
ક થાઈ તો કરન મૂળ.
એ નહ આપ પેલું
કેવી રીતે મોટી દવા લગાવી
હ એક ફેરા દવા લગાવે પૂરું.
એવી તે માટી
હાવ.
હા તો એ બીજું કો પાસે.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
હા.
એ દવા તો હું લાવ્યો હતો ભાઈ આ આપી હતી ને
એ પડી હશે એ દાધર નની હોય બીજું કોઈ કહે એટલે મટી ન દાધર તો ના માટે.
ફારમા સટન્સ ક્રીમ સારામાં સારી
એ થોડા ધારે લગાવવા
ગમે તે ચમડીના રોગ હો એ લગાવી શકાય.
એટ ડોક્ટર એના આલી હોત મને એેરી.
હા.
તો પસી.
હમ્મ તકલીફ વાળો કે છે.
હા તો યાર ત્રણ મહિના કોષ કરો તો આણતે.
તો તને કેટલા વાક્યો મટ્યો કે ના મટ્યું.
હ ફરક તો ઘણો પડ્યો.
બસ તમું ગતો હતો ડોક્ટર કેવો
હજુ પાછસા જાઓ તો એ ડોક્ટર હશે કે બદલાઈ ગયો હશે.
ના એજ હોય ડોક્ટર એ હું હું કણ ત્રણ મહિના પહેલા ગયો હતો. એ જ ડોક્ટર હતો.
બદલાય નઈ એક નવી
હમ્મ સરકારી ડોક્ટર કરો ને યાર એ.
એ મારા પતવાઈ દવા શું કરવાગે.
હમ્મ આ જતા ઈ આજકાલ કયો વાર.
બરસાત પડે છે ને
વરસાદ તો પલળતા પલળતા જસો.
એમ ના જવાય પલર તું પલર ત બટું વધારે થાય ભેજ ના કારણે અડે તો પોણી
એ વાત પણ સાચી.
પૂરું કાડતા જવાય અત્યાર તો ના જવાય.
હમ્મ. બાકી આ હેલો. બોલો.
એ કઈક આમનું ઇન્સ્ટાગ્રામ જોતો હતો તો તે કઈક રીલા આઈ કે આપડ તિરુપતિ માર્કેટ ની કોક ગ્લાસ નાખ્યા આપો.
હા હા.
એકદમ ફ્રી માં એમના કોક છોકરું જન્મ્યો હશે એમાં. તે આઈડી ને ફોલો કરીને આવો ને તો ફ્રીમાં તે આપવામાં આવશે.
તે ગ્લાસ કેવો હોય ભાઈ.
તા ટફન ગ્લાસ નહીં આવ તો ટફન.
હા હા.
એ
તો જવાય તે કેમ
વરસાદ પડે છે આજનો દાડો છે ઓફર.
તો પટ્યો તાણ હવે શું.
જવાય પણ એ તો આઈડીને ફોલો કરી દેવાનું જતું રહેેવાનું નાખીને આઈડીને ફોલો કરી દેવાનું.
ચાલે.
આમુક ફોન લેવા જઈએ ને એટલે કે આરી ફ્રી છે એરી ફ્રી છે કે ફોલો કરો મારી આઈડીમાં તમને પણ મળે હું તો બહાર જઈને અનફોલો કરી દઉં હામ હામ.
એ તો એ જય ને પછી અમે બી આવડ લાયા ત અમે આ આવે ને ચાર્જિંગ નું કેટલું આવે રબર નું
માં એ જ ને એ તો.
એ પછી સ્ટેન્ડ પછી હા આવે ગ્લબ્સ આંગળીઓ ના.
હા હા.
એ લાવે ત.
એવું હા.
આ આવી રીતે ઓફર માં.